હલો બસ તમે કેમ છો?
સૂક્યો
કઈ નહી આમકુ દિવસથી દે ખાતા નથી ને કાં ગયા હતા. અ ઘરે બીઝી હતા કે શું?
ના, રે આ છોકરાઓનું હવે પેલું સ્કૂલ ચાલુ થઈ. અત્યારે એપ્રિલમાં તો બધું એ લોકોની બુક્સને એવું બધું લેવા ગયા હતા. તો હવે બધું પહેલા જેવું નથી રહ્યું, બધું બુક્સને એવું બહુ ચેન્જ થઇ ગઈ છે અનેને સિલેબસને એવું પણ ચેન્જ થયા કરે છે. તો એ જ બધું એમાં જ બિઝી હતા, થોડાને યુનિફોર્મ ને એ બધું લેવામાં.
બરાબર. હા.. છો. ત્રણ આપણે નવું નવું કઈ ને કઈ આવ્યા જ કરીએ એટલે થોડું થોડું આપડ વાંચવું જ પડે તો જ આપણને નોલેજ આવે કેમકે પેલાના જમાનામાં કેવું હતું ને હમણાં તો બધું બદલા બદલા બદલાયા જ કરે. એટલે આપણેે વાંચવું પડે તો જ આપણને ખબર પડે મેં પણ હમણાં થોડા દિવસ પહેલા મારી ફ્રેન્ડે કીધું હતું. તો આ બુક્સ વાંચવાની ચાલુ કરી એટલે આ બધી નવી નવી બુક્સ જે છે. તે નવલકથા એવું બધું વાચ તો થોડું જરાક મગજ બી શાંત રેય અને આપણે માનસિક સારીક રીતે બી આપણે આપડી લેંગ્વેજને એવું બધું સુધરે અને મન શાંત શાંત રેય એટલે આ થોડુંતો થોડું રાતના થોડો અડધો કલાક એવી રીતના કાઢીને હું વાંચું છું. તો જરાક આપણને ગમે ને આપણને નવું નવું કઈને કઈ શીખવા મળે એટલે બધી નવી નવી બુક્સ તો આપણને એ લોકો માંથી કઈ પ્રેર ના મળે અને આપણે કઈ શીખીએ નવું નવું બધું. એટલે હમણાં જ, આ બીજી હતી અ રામદેવજીની હતી. પછી આ ભગવદ્ ગીતા. એ બધી બુક્સ થોડી થોડી જોયા તો એમાંથી બધી નવી નવી નવી વસ્તુ આપણને શીખવા મળે. તો છોકરાઓને પણ બઅ બતાવું છુ, કે જો આ વા છો થોડું થોડું તો એ લોકોને બી નવું નવું જાણવા મળે. ને કઈ શીખવા મળે. આખો દિવસ મોબાઈલ ટીવી જો એના કરતા તો આ બુક્સ વાંચે, તો આપણને નવું શીખ મળે નવા નવા શબ્દો ઉકેલાય. અને આપણને આગળ જને બધું કામ પણ આવે. આપણે એ લોકોનામાંથી આપણેે એ લોકોના જે કેરેક્ટર છે તેમાં થી આપણે કઈક શીખીએ બી નવી નવી વસ્તુ. એમ. તમે કઈ બી કઈ બુક્સ વાંચતા હશો ને?
પણ ઘણી વાંચું છું. મારે તો બુક્સનો બહુ જ શોખ છે. દર વખતે કોઈ નવી દેખાય ને કે કોઈએ મૂકેલી ને કે આ બુક સારી છે, તો હું મંગાવાઈ લાગો પછી જ્યારે ટાઈમ મળે ત્યારે વાંચતો જાઓ. ઘણી બધી બૂક્સ છે મારી ભાઈ. અત્યારે આપણે તમે પેલા બૂટ જોયા હશે નાઇકીના. તો એ કંપની કઈ રીતે એસ્ટાબ્લિશ થયેલી એ ઓ એનો જે ઓનર છે તેની આખી આત્મકથાને આખું પેલું મૂકેલું છે કે, કઈ રીતે એણે આખી બિઝનેસ સેટઅપ કરેલું ને બધું. એ રીતે પછી ડિઝનીવાળાનું બી છે કે, ડિઝનીમાં કેવી રીતે એ જોબ મળેલી પછી કેવી રીતે ધીરે ધીરે ધીરે લેવલ વધતું ગયું અને ડિઝની માઇશ સિઈઓ કેવી રીતે બયનો ને ડિઝનીને બધા સાથે પાર્ટનરશીપને બધું કઈ રીતે કર્યું, એ બધું જાણવા મળે. એટલે કોઈ બિઝનેસ બેકગ્રાઉન્ડમાં શીખવું હોય. તેને આ બધું ઘણું આથી શીખવા મળે. પણ બીજી ઘણી બધી છે. જે ફાઈનાન્સ રિલેટેડ કે તમે સેવિંગ્સ કઈ રીતે કરી શકો. ને કઈ રીતે તમે ડિસિપ્લિન રાખી શકો તમામે એ ટાઈમમાં. પછી હેબિટ્સની પણ એક છે મારી પાસે. તેમાં કવું કે એ લોકો લોકો એક્સપ્લેન કરે દરેક ચેપ્ટરમાં કે તમે આ ડેલી એક પર્સન બી ચેન્જ કરો તો લોંગ ટર્મમાં તમારે ઘણો ફરક પડે હેબિટ્સમાં બધી એટલે એ રીતે ઘણી બધી છે પછી આ તમે જે કીધું કે છોકરાઓને મોબાઈલ જોવાનું છે. તો એ પણ એના માટે પણ આપણે સ્ટોરી બુક્સ ને એવુ રોજો શોધીને એમને સંભળાવતા જઈએ રોજ એક એક સ્ટોરી તો થોડું સારું રહીને એમને ગળે પણ ઉતરાને વોકેબલરી પણ સ્ટ્રોંગ થાય. એ રીતે એ લોકોને એક્ટિવિટી થ્રુ પણ તમે સમજાવો તો એ પુસ્તકમાં એ લોકોને વાંચવાનો કે સમજવાનો વધારે રસ આવે.
બરાબર છે તમારી વાત હું પણ આ નાના નાના મારા છોકરાઓ માટે તે સ્ટોરી બુક લઈ આપેલી હતી હમણાં જ વચ્ચે તે આ બધી ક્રો વાળી સ્ટોરી કીધી હતી તો એ લોકોને બી નવું જાણવા મળે અને સ્ટોરીમાંથી શીખવા પણ મળે એ એનું આપણેે આ આ સ્ટોરી જે કીધી તેની અંદરથી શું આપણને પ્રેરણાદાયક મળે વસ્તુ એ રીતે બધી અલગ અલગ, એ લોકોની સ્કૂલ માં પણ એવું જ. એ લોકોની સ્કૂલ માં જે સ્ટોરી કે તો એ લોકોને રિયલ કેરેક્ટર માં એ લોકો બનાવીને આવી રીતના દે ક એટલે એ લોકોને બી જાણવા મળે અને આપણે સામે હોય ને તો એ લોકોને છોકરાઓને જરાક ગમે કે સાંમેં વસ્તુ આ જે સ્ટોરી જે બુકમાં છે તે સામમે દેખાય છે એમ. એટલે એ લોકોને બી મજા આવે આપડે આ બધું જોઈને આવેલા હોય એટલે આપણેે ઘરે એ સ્ટોરી કે હા હા મમ્મી મને ખબર છે એવી રીતના એ લોકો પણ કે. એટલે આ રીતે છોકરાઓને પણ આમ બધી અલગ અલગ સ્ટોરી અમે બી સંભળાવીએ છીએ અને આ તો અમે ઘરે બધી આ જે છે ફાઈનાન્સનીને એવી બધી બુક છે તો એટલી બધી બુક વસાવેલી છે તો એ બુકમાં. બધી અલગ અલગ બુક્સ વાંચીએ છીએ અને બુક્સ માંથી કેટલું બધું જાણવા મળે ફાઈનાનસ ની છે પછી આ આપડો ગ્રોથ સિસ્ટમની છે પછી બધા સ્ટ્રક્ચરની છે એવી રીતના આ બધી અલગ અલગ બુક છે પછી સપ્તાહ ની છે ઇતિહાસ ની છે એટલે. જેમ જેમ રુચિ હોય તેમ તેમ થોડી થોડી બુક એક એક બુક વાંચવા માંડી એટલે આપણેે એ લેંગ્વેજ તો સુધરે જ પણ આપણું મન બી શાંત રે અને આપણે વો વોકેબરી બી સ્ટ્રોંગ થાય અને આપણને બધું નવું નવું જાણવા મળે કે આપણને હવે અહ અહ જે છે હવે ફાઈનાન્સમાં ઇન્ટરસ હોય તો ફાઈનાન્સની બુકમાં આપણને ડીપ નોલેજ તો નહી ખબર હોય આપડે આ બુક ટીવીમાં તો જોયા જ કરીએ પણ આ બુક્સની અંદર આપણે નવા નવા શબ્દ અ વાંચીએ ક્યાં નવો વર્ડ્સ છે તેને આપણે હાઈલાઈટ કરીએ અને એ વર્ડ્સને આપણે સર્ચ કરીએ કે આનો મિનિંગ શું છે બરાબર એ મિનિંગ આપણને ખબર પડે કે કંઈક નવું વર્ડ શીખા અમે, એટલે આ રીતે આપડે નવા-નવા વોર્ડ્સ પણ અંદરથી મળ અને આપડે આવી રીતના બુક વાંચી એટલે આપને નોલેજ પણ સારું ર આપણું. અને આપણે ગમે વાંચવાનું પણ અને આપડી વોકેબલરી બી સ્ટ્રોંગ તો થાયજ. અને બીજા. નવી નવી બુક્સ આવે. એટલે આપડે વાચીએ, છોકરાઓ પણ વાંચે આપણને જોઈને અને એલોકોને બી કઈ શીખવા મળે. અહ અમારા અહીંયા પણ એક લઇબ્રેરી છે ત્યાં લઇબ્રેરીમાં બો બધી બુક્સ હોય છે, તો કોઈ વખત તો એ લાયબ્રેરીમાં જઈને સ્વાચીએ છે. તો ત્યાં આપણને બો બધી બુક્સ જોવા મળે છે. ત્યાં તો અલગ-અલગ હિન્દી, ગુજરાતી, બધીજ લેંગ્વેજની બુક હોય છે, તો કોઈ વખત આવી ત્યાં નોવલ કથા વાંચવી હોય, કે કોઈ સ્ટોરી વાંચવી હોય, તો અમે ત્યાંજ જઈએ છે તો ત્યાં. પણ એટલી બધી બુક્સમાં વાંચવા મળે છે, કે આ બધી લોકોની ગાથા છે, પછી આ શિવ કથા છે, પુરણ કથા છે, એ બધી કથા બી એની અંદર હોય છે બુક્સ, તો એ બધી બુક્સ આપડે ઘરેતો ની હોય. તો ત્યાં જઈને વાંચી લઈએ છે. આવી રીતના આપણને બુક્સ વાંચીએ, તો આપણે શું થાય વર્ડ્સ બી આપણને નવા-નવા ખબર પડે અને બધું બીજું પણ નોલેજ મળે છે. તમે પણ આવી રીતના કોઈક લાઈબ્રેરી કે નજીક એમાં કંઈક હશેજ.
હા, એટલે પેહલા પહેલાં જતો હતો, પણ હવે કેવું કે ફેમિલીને છોકરાઓ થઈ ગયા, એટલે થોડો ટાઈમ ઓછો મળે, એટલે હું થોડો જે ગમે ને બુક ને જે રિવ્યૂઝ સારા હોયને ખરેખર આમ શીખવા જેવી હોય તે મંગાવી લઉં ને બીજું આમાં એવું બી એમ છે કે અ મ છોકરાઓને પહેલેથી રસ આપણે અપાવવો હોય તો એ પણ ધ્યાન રાખવાનું કે એ લોકોને પેલી પેલી હોર્ન કે ડેડ ને હોરર ને બધી એ બધામાં નહીં પડવા દેવાનું બુક્સમાં નહીં તો કેવું પહેલેથી જ પેલું મન અશાંતને એવું થવા લાગે એટલે એ પણ આપણે થોડું ધ્યાન રાખવું પડે કે એ લોકોને જે પ્રોપર જે રુચિ આવે કે પ્રોપર જે અ શીખવા જેવું હોય એવા બુક્સમાં જે લોકોને ધ્યાન આપણે કેન્દ્રિત કરીએ થોડું એ નથી કહેવું કે એ લોકોને ઇમ્પ્રુવમેન્ટ પણ થાય વોકેબલરીનું જેમ કીધું તેમ પ્લસ માઇન્ડને પણ થોડું શાર્પ થાય કે હા અમે કશે સાંભળે છે સ્ટોરીને એ રીતે ઘણીવાર પોઈમ્સ પણ ગમે લોકો એ તો પોયમ્સ વાંચ વાંચીને પણ આપણે શીખવાડી શકીએ કે આ પોયમ ચાલો કરીએ હિન્દી હોય કે ગુજરાતી કે ઇંગ્લિશ ગમે તે એ ધીરે ધીરે એ લોકોને એમમાં માઇન્ડમાં બેસે તો યાદ પણ રહે થોડું ને પછી કામ પણ લાગે સ્કૂલમાં કે જો સેમ પણ એમ જો આવી ગઈ સિલેબસમાં તે રીતે પણ કામ લાગે.
હા હા છોકરાઓને તો એવું છે. કે આવી રીતને જોઈેલી હોય ને એમજ. માં આવે તો એ લોકોને બી ખુશ થાય કે હા મમ્મી મમ્મી આ બુક્સમાં આઈવી આપણે જોઈતી હતી તે ટીવી એટલે એ લોકો તરત જ કેચઅપ કરી દે એજ રીતે આપણને એ લોકોને પેલું શું રિયલ કેરેક્ટરમાં હોય ને તો એ લોકોને તર જોવાની બી મજા આવે અને એ લોકોને વાંચવાની પણ એ મજા આવે કે આપડે આ સાંભળેલું છે કંઈક નવું શીખ વાચવા મળે અને એ લોકોને રોજ આપણે રાતને સૂતા પેલા આવી રીતે વાંચવાની થોડી હેબિટ પાડીએ તે લોકોને આગળ જતા પણ સારું પડે અને આ વાંચવાની ટેવ ના લીધે એ લોકોની વોકેબ્લેરી બી સુધરે અને એ લોકોને નવા નવા વર્ડસ જાણવા મળે કે આ વર્ડસ નું મિનિંગ શું? અથવા તો આને શું કહેવાય? પછી આમની અંદર એ સ્ટોરીની અંદર શું કેવા માંગે છે? એવી રીતના બધા અલગ અલગ આપણને વસ્તુ જાણવા મળે છે. એટલે અમે તો આવી જ આદત પાડી છીએ કે જે છોકરા અને અમુક તમ પેલા સૂતાં પેલા આવી રીતના સુર અ સુઈ જાય તે પેલા આવી રી સ્વાચે તો જરાક સારી આદત પડે છે ચાલો ત્યારે
ચાલો મળીએ